હેલો.
હા બેન કેમ છો?
હા મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું બેન કે
તમને મારી અવાજ આવે છે?
હા આવે છે ને બેન.
તમારી જોડે આજે મને જે એક બજાર વિશે વાત કરવાની છે તો હું કરી શકું?
હા કરી શકો બેન બોલો.
બજાર છે ને બજાર એટલે બજાર એટલે માર્કેટ ને બજાર એટલે સરળ ભાષામાં કે તો આપની આપણને રોજ રોજિંદા જીવન ની જે વસ્તુઓ આપને સરળતા થી એક જ જગ્યા મળી જાય ને. તેને બજાર કહેવામાં આવે છે. બજાર છે ને, બધા શહેરોમાં ગામડાઓમાં બધી જગ્યા એ લાગે છે. અ બજારમાં છે ને, આપણને બધી આપણને જે જીવન જરૂરિયાત ની આપણની વસ્તુઓ છે ને. તે આપણે આપણને એક જ જગ્યાએ એક એક જગ્યા પર લો લોકો જેમ આવીને જેમ. જેમ કે માર્કેટ લાગે તે માર્કેટ બી દરેક જગ્યા નથી લાગતી. એ છે ને, આપણી આપણા જો ગામમાં રહેતા હોય. ને તેમની મેન જગ્યા હોય ને. જે માર્ટ માર્કેટિંગ તરીકે ઓળખાય ને, તેવી જગ્યા એ એ માર્કેટ કે બજાર. ત્યાં લાગે છે. ને જેમ જોવા જાય, એ તો શહેરોની વાત છે, શહેરો માં એક જગ્યા નક્કી કરેલી હોય. બધી જાત માર્કેટો બજાર લાગે છે, જેમ કે ફળો નો બજાર શાકભાજી પછી કપડાની માર્કેટ. કે, આપણી જીવન જરૂરિયાત ની પછી ખાવા પીવાની માર્કેટ વધી લગ્યા હોય છે. એને બજાર કહેવામાં આવે છે, અને આપણા જે ગામડાઓ હોય ને. તે ગામડાં છે ને, અઠવાડિયા પ્રમાણે બજાર લગડવામાં આવે છે. જેમ કે અમુક જગ્યાએ કોઈ સોમવાર નો બજાર હોય. કોઈ મંગળનો બજાર હોય, કોઈ બુધનો એમ એક જગ્યા એક વખત એક અઠવાડિયામાં એક દિવસ નક્કી કરેલા હોય ને. તે ગામડાઓમાં છે ને, એ પ્રમાણે બજાર લાગે છે. તે દરેક જગ્યા એ હોય છે, નાના નાના ગામડાઓ હોય ને, જે લોકો પોતાનું રોજના કંપની જતા હોય. તે રોજના કામે જતા હોય, તે લોકો રોજ આવી. જ માર્કેટોય હોય બજાર હોય ને મોટા મોટા તે જે. અ દૂર વસ્તી દૂર જગ્યા પર લાગેલો હોય તો લાડ. લોકો રોજ જઈ નથી શકતા. રોજ રોજ જીવન જરૂરિયાતની રોજિંદા વસ્તુઓ. તો ગામડાઓમાં છે ને, એક દિવસ જેમ કે સડે માર્કેટ હોય. પછી, મંગલવાડી બજારી હોય. આમ અઠવાડિયામાં એક દિવસ તેમને કીધે જેમ નક્કી કરેલાાવો ને તે પ્રમાણે બજાર ગોઠવવામાં આવે છે. ત્યાં બધી પબ્લિકો અઠવાડિયામાં એક વાર જઈને અ શાકભાજી પછી, ફળો કે પોતાની ઘરની વસ્તુઓ. અને એક કટા કાંદા સબ્જીમાં બધાની. સબજીબજી બધું વસ્તુ લઈ ને. ને પોતાના અઠવાડિયા પ્રમાણે એ લોકો સંગ્રહ કરે છે ને રોજ. પછી, એ અઠવાડિયામાં એ વસ્તુઓ ખાય છે. તેને બજાર તરીકે ઓળખવામાં આવે છે, જે દરેક ગામડાઓમાં છે, તમે તો જોયલું હશે ને એ જગ્યા.
હેલો.
હા, બેન તમે તો આવા બજાર જોયા હશે ને.
હા બેન જોયા છે ને, બજારો તો આપડણે બધા જોવાના જ ને આપડી જીવનની. બધા કરતી બધા કરતા મોટું વસ્તુ એજ છે કે, આપણે બજાર જોઈએ જ આપણે. આપણે ને કારણ કે ઘણી બધી વસ્તુઓ બજારથી આપણે. ઈઝીલી મળી જાય છે કારણ કે. બજાર ન હોય ને તો આપડા બધાને બહુ મુશ્કેલી વેઠવી પડે છે. જેમ કે પહેલેના જમાનાના લોકો છે ને. એલો ને બજાર નઈ હોતું હતું એટલું બધું અને હમણાં પણ એવું છે કેટલાક ગામો છે ત્યાં બજાર નથી લાગતું અને ત્યાંના લોકોને બહુ મુશ્કેલી વેઠવી પડે છે. અને ખાસ કરી તો હું કહ કે ગામડાઓમાં લોકોને પેલે જયારે જરૂર પડતી ને તો એ લોકો તો શેર બાજુ જતા. અને શહેર પર ખૂબ લાંબુ લાંબુ દૂર દૂર જવું પડતું ત્યારે જઈને એ લોકોને બધી વસ્તુ મળી રહેતી પરંતુ આજે તો એવું થઈ ગયું છે કે બધી જગ્યા આપણને વસ્તુઓ મળી જાય છે. અને બજારે ઘણા પ્રકારની હોય છે જેમ કે શાકભાજી ના બજાર હોય છે. અ ગ્રાહકો અને વેપારી વિશે ભાવતલ અને ગુણવત્તાની આ વાતો હોય છે ગ્રાહક ગ્રાહકોની જરૂરિયાત હોય છે વેપારીનો અ નફો હોય છે આ બધી વસ્તુઓ તો તેના મુખ્ય મુદ્દાઓ છે બજારના તો તેમાં શું છે કે આપણે શાકભાજીના માર્કેટની જો હું વાત કરું ને તો શાકભાજી જ્યારે એક અત્યંત ગીત જીવંત અને. કોલાહલ થી ભરેલી જગ્યા હોય છે. જ્યાં રોજ સવારે તાજા શાકભાજીની ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમડે છે બજારમાં ચારે તરફ લારીઓ અને પાથરણા વાળા વેપ પારીઓ તાજા બટાકા ડુંગરીી ટામેટા અને લીલા મરચા ની બૂમો પાડી ને ગ્રાહકો લોકોને આકર્ષિત કરતા જોવા મળે છે ગ્રાહકો પણ શાકભાજીની ગુણવત્તા તપાસીને વેપારીઓ સાથે ભાવ તાલ કરીને નજરે પડે છે તમને અને ચોમાસા કે તહેવારોમાં સમય છે ને શાકભાજી ના ભાવ માં ઝડપ થી ઉતાર ચઢાવ આવે જ છે. જેના કારણે ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે અવારનવાર ચર્ચા ચાલતી જ રહે છે ઘરને રસ રસોઈ માટે સસ્તા અને શાકભાજી શોધવા ગૃહિણીનું મુખ્ય લક્ષ્ય હોય છે. અ એ તો આપડા બધાને ખબર જ છે કે આપડણે ગમે તે એટલું થઈ જાય. તો ઘરની ગૃહિણી શું છે કે બહ વિચારીને વસ્તુઓ ખરીદે છે. શાકભાજી માર્કેટ જો જાય છે ને તો વધારે પડતું એ લોકો તો બધા જ વસ્તુઓની ભાવતાલ કરીને અને તો જ એ પોતાનો અ પોતાના પૈસા ખર્ચી કરીને અને પછી લે છે. તે આખા બજારને સવાર થી સાંજ સુધી ધમધમતું રાખે છે. અને તાજગી શાકભાજીની વાત કરું ને તાજગી વાળી તો તે છે ને વહેલી સવારે ખેતરો માંથી આવતો સીધો માલ હોય છે. અને સિઝન પ્રમાણે મળતા અલગ અલગ શાકભાજીઓ પણ હોય છે. અ બધા સિઝનમાં અલગ અલગ શાકભાજીઓને ખુબ જ સારી અને સુંદર હોય છે. ગ્રાહકો દ્વારા શું છે કે સસ્તા ભાવે ખરીદી કરવાની કળા બધાને નહી હોય કેટલાક લોકો એવા હોય છે કે બહુ વિચારીને વસ્તુઓ ખરીદતા હોય છે. અને બજાર તો એટલે બજારના તો અનેક જ પ્રકાર હોય છે. પરંતુ જો હું દાણા બજારની વાત કરું ને તો કોઈ પણ શહેર કે ગામડાનું એક મહત્વનું વેપારી કેન્દ્ર હોય છે. જ્યાં ખેડૂતો દ્વારા અ પકવવામાં આવતું અનાજ જે મોટા પાયે વેચવા માટે અ લાવવામાં આવે છે વહેલી સવાર થી જ આ બજારમાં ટ્રેક્ટરો, ટ્રકો અને બળદગાડીઓ લાંબી કતારો જોવા મળી છે તમને. અને અનાજની બોરી માંથી ભરેલા હોય છે. બજારમાં ઘઉં ચોખા, બાજરી, જુવાર અને કઠોળ જેવા વિવિધ ધાન્યો મોટા -મોટા ઢગલો જોવા મળે છે. વેપારીઓ અને દલ દલ્લાઓ અનાજની ગુણવત્તા ચકાસીને તેની બોલી લગાવે છે. જેના કારણે આખું બજાર આવ જોરથી ગુંજી જાય છે. અ અને આ બજાર માત્ર ખરીદ વેચાણ નું કેન્દ્ર નથી પરંતુ દેશના અર્થતંત્ર ને ખેડૂતોની આજીવિકા નો મુખ્ય આધાર છે. અહીં અનાજના ભાવ મુખ્યત્વે પાકના ઉત્પાદન અને બજારની માંગ પર આધાર રાખે છે. જો ચોમાસું સારું હોય તો બજારમાં અનાજની આવક પુષ્કળ થાય છે પણ જો દુ દુકાળ કે અતિવૃત્તિ થાય છે ને ત્યારે ભાવો અસમાન પહોંચે છે. ખેડૂતો બજાર માં પોતાના મહિનાની મહેનત નું વળતર મેળવવાની આશાએ આવે છે જયારે મોટા વેપારીઓ અહીથી જથ્થાબંધ માલ ખરીદીને તેની કરિયાણા અ દુકાનો પર અ શહેરો સુદી પહોંચાડી બી દેય છે તમને તો બધું ખબર જ હોયશે હશે કે આપડે વરસાદ નહી થાય તો ખેતી નહી થાય તો તેમાં ખેડૂતોને કેટલી તક તકલીફ થાય છે, અને અનાજો મોંઘા થઈ જાય તમને ખબર છે ને બેન આ?
હાં, બેન તમે હાચુંજ કીધું. કે બજાર છે ને એ ખુબ જ જરૂરી છે કેમ કે એ બંને પાર્ટીને વેચવા વાળાને અને લેવા વાળાને બને માટે બંનેના માટે ખુબ જ ઉપયોગી છે કેમ કે વેચવા વાળો છે તે બિચારો અમુક ગામડાઓમાં જ બજાર લાગે છે ને મોસ્ટ ઓફલી ગામડાઓમાં બજાર લાગે છે અઠવાડિયા પ્રમાણે. સન્ડે માર્કેટ હોય કે મંગલવારી હોય કે મનડે માર્કેટ હોય એ ટાાઈપ ના વગારો. જે તમને કીધું ને અઠવાડિયામાં એક દિવસ ચોક્કસ નક્કી કરવામાં આવે છે ત્યારે બજાર ત્યાં બધા લોકો જાય છે. કેમ કે ત્યા આપણને સસ્તું ને સારું સામાન મળે છે. જેમ કે ગામડાઓમાં અમુક લોકો છે ને બિચારા ગરીબ લોકો પોતાનું જગ્યાએ જે ખેતી કરે છે ને પછી એને લોકો મોટી -મોટી મોટી -મોટી માર્કેટોમાં વેચી નથી શકતા. કેમ કે એમના એમ લોકો ગુજરાન હોય છે. નાની બિચારા ગરીબ લોકો હોય ને જે તે પોતાનું થોડી અમઠી જગ્યા હોય એ લોકોની ખેતી પાક ની તેમાં એ લોકો પોતાના ધાણા, મરચા કે આપડા પેલા બટાકા પેલા હું કે વેંગણા એવી વસ્તુઓને મેથી ને પાલક એવી વસ્તીઓ બિચારા ઉગાડે છે. ને એ વસ્તુઓ છે ને હમણાં નાલી હોય છે પછી એને જો એ લોકો મોટા બજાર ના વેચવા જાય ને માર્કે કેટ માં વધારે પ્રમાણે પેલો દલાલોમાં તો એ લોકોને કઈ નફો નહી મળે ને એ લોકોના મા ટે ગાડી પર જોઈએ એ લોકોને. તો એટલું લોકોને મળે નહી એટલે બિચારાના આ લોકો માટે છે ને આ બજાર એકદમ સારું કેવાય કેમ કે બિચારાઓ બજારમાં આવીને બેસે છે. ને પબ્લિકો ને એ તાજે તાજું સારું ને તાજું તાજા તાજા શાકભાજી મળી જાય છે એટલે બિચારા ગરીબો નું ગુજરાન ચાલે છે. આવી રીતે બધા છે ને તે ગરીબો ના માટે કે આમ પબ્લિક ના માટે એ ખુબ જ ઉપયોગી છે. એ લોકોને મોટી મોટી માર્કેટમાં છે ને જે મોટા મોટા લોકો અ ખેતી પાક કરે મોટા મોટા લોકો એ લોકો માર્કેટિંગમાં જાય છે. એ લોકો ને એ લોકોનું પ્રમાણ નુ અ લાખો કરોડો નું એ લોકો કરી શકે છે પણ જેમ તમને કીધું ને બિચારા ગરીબ લોકો નથી કરી ને આપડા ગામડાઓમાં છે લોકો જે તમને કીધુંને ગુજરાન ચલાવે છે એ લોકો રોજના રોજ માર્કેટ નથી જઇ શકતા. એટલે આ બજારોમાં છે ને બધી જ વસ્તુઓ પછી બજારોમાં એટલી હલચલ હોય ને એટલી બૂમા બૂમ હોય છે ને કે કોમ્પિટિશન જેવું હોય છે કોઈ એમ કે વીસ રૂપિયા કિલો ટામેટો કોઈ કે ત્રીસ રૂપિયા લો ટમેટા એવી હલચલ એવી એકદમ શોર મચોર હોય છે ને કે એકદમ આનંદમય થઈ જાય છે. ને બજાર જઈને લોકો પછી તાજે પોતાની ગુણવત્તા ત્યાં શાકભાજીઓ જોઈને જેમ તમે કીધું ને ગૃહણીય લોકો બહુ વિચાર કરે છે. સાચે જ એમાં બધી ગૃહિણીઓ આવી જાય ચાહે અમીર હોય ચાહે ગરીબ હોય. ગૃણીઓ એમ વિચારે છે કે પોતાના પરિવાર ને એ લોકો સારું અને અ ય સ્વાસ્થ્યજનક ખવડાવે એવું બધી જ ગૃહણીઓનો વિચાર હોય છે એટલે એ લોકો બજાર જાય છે અનેને તાજા તાજા સબ્જી બરાબર જોઈને સારા સારા લાવીને ને ફળો બી સારા સારા લાવી ને એવી લાવીને પોતાનું પરિવાર માટે સ્વાસ્થ્યજનક રસોઈ બનાવીને ખવડાવે છે. એમ બજાર ખુબ જ અગત્યની વસ્તુ છે. જે બંને પાર્ટીમાં છે ને મોસ્ટ ઓફલી આ બજાર છે ને ગરીબી માટે ખુબ જ જરૂરી છે. અ બેન તમારી જોડે મને વાત કરવામાં ખુબ જ આનંદ આવ્યો.
બેન મને પણ ખુબ જ આનંદ આવ્યો.
તમારો આભાર.
આપનો બી ખુબ ખુબ આભાર.